હલો હું મજામાં છું તમે કેમ છો તમારા પરિવાર વાળા બધા મજામાં છે આ મારા ઘરે પણ બધા મજામાં જ છે
હ આજકાલ કેવી ચાલી રહી છે તમારી ખેતી
ખેતીમાં તો શું કરું હવે તમને ખબર જ છે વરસાદ પડ્યો એટલે અમે તો કેરીની ખેતી કરીમાં આંબા પરના બધા મોર પડી ગયા અને મોરવા બી થોડા ઘણા આવેલા હતા તે બી પડી ગયા એટલે ખેતી તો હવડે બો જ ખરાબ ચાલી રહી છે જેનાથી અમને ઘણું એવું નુકસાન થયું છે ને આગળ જતા હવડા પાછો વરસાદ આવશે તો પાછી બકેલા પાછી પ પાછી ની પડી જાય એવું છે હવડે જોઈએ શું થાય થાય તમે જણાવો તમારા પાકમાં શું કઈ નુકસાન થયું છે કે સારું જ છે
અમારા પાકમાં પણ નુકસાન થયું જ છે કારણ કે આ અમે બી છાતને બધા આપેલો હતો બરાબર કેરીને પરંતુ એટલી બધી સારી એ કેરી ના એ થોડી થોડી દેખારી છે પરંતુ એ દવાનેમ પણ એટલી દવા જેટલી નાખેલી છે જેટલા પૈસાને તે પણ કવર નહી થશે એવું લાગે છે પરુ તું એ આપ હાથમાં નહી વાતાવરણ જે સારું હો એ પ્રમાણે જ બી આવે છે પરંતુ દવા આપણે સાચવીને સમજી વિચાર લાખવી જોઈએ અને જેથી કરીને દવાનો ખર્ચ પણ વધી જાય છે પરંતુ ખેડૂતોને એના પર મોટી આશા કે એમની ખેતી સારી રહે તો એમના ખર્ચો છે એ નીકળી આવે અને થોડું ઘણુ એમના પરિવાર માટે સારું રહે એ તો તમે માનો છો ને
હમ ખેતીમાં આવક સારી થાય તો જે આપણે વસ્તુ વિચારી્યું હોય તે આપણને મળી છે અને કોઈ લોકો તો ખેતી માટે લોન પર લે છે અને તે લોન ચુકવવા માટે ખેતીની આવક પર જ નિર્ધારિત હોય છે ત્યારે તો તે આપણે સારા એવો પાક નહી થાય તો લોન ન ચૂકવાય તો બહુ ખરાબ પરિસ્થિત થઈ જાય છે એટલે ખેતી પર જે ખેડૂત લોકો ખૂબ જ નિર્ભર હોય છે અને કોઈ વખત જો વાતાવરણના ચેન્જીસને કારણે પાકમાં નુકસાન થાય તો તેમને સરકાર દ્વારા રાહત મળવી જોઈએ પણ હાલમાં અવડે આવી નવી સ્કીમો ચાલુ થઈ છે જેમ કે સરકાર દ્વારા નવા નવા રાહતો માટે સ્કીમો કાઢવામાં આવી છે જેમાં કોઈ ખેડૂતનો પાકમાં કોઈ પ્રકારનું નુકસાન જવા પોતાનું એક ફોર્મ ભરવાનો આવે જે ઓનલાઈન માધ્યમ દ્વારા ભરવાઈ શકાય તે ફોર્મ ભરીને પોતાના પાકના ફોટા પાડીને અને તે નુકસાન બતાવીને પૈસા માગી શકે છે અને તે સરકાર દ્વારા તેની પચાસ ટકા અથવા સો ટકા માપ થઈ જાય છે જેથી કરીને ખેડૂતને વધારે એવું નુકસાન થતું નથી અને ખેડૂત ખેતી કરવા માટે ઉત્સાહિત રહે છે અને વધારે ખેતી કરી શકે છે
હા એ તો વાત સાચી જ છે કારણ કે ખેડૂતો ખેડૂતો ખેતી પર જ વધારે આધાર હોય છે બીજું એ લોકો કઈ એમ કામ તો આમ તો ખેડૂત વધારે ખેડૂત જ ખેતી જ કરે છે અને અમે પણ કેરી માટે અમને આ વખતે એવું લાગ્યું નથી કે સારી અમને લાભ થશે પરં તુ અમે આવી બધી ઘણી બધી એવી ખેતી કરીએ છીએ કે જે એના બધા ખર્ચા નીકળી જાય કારણ કે શાકભાજી નો અમે ખેતી કરીએ છીએ પછી અન્ય કોઈ પણ આવી શાકભાજી જેવી હોય ફ્રૂટ ફ્રૂટની પણ અમે કરીએ છીએ જેમ કે દ્રાક્ષ ની એ ના પછી શાકભાજીમાં ટામેટા બટાકા કાંડા ને બધી ખેતી કરીએ છીએ તમે એ ઘણી બધી પ્રકારની ખેતી કરો છો ખાલી આ કેરી કેરીની જ હોય છે તમારી વાડી
કેરી સિવાય તો આપણે જોઈએ કેરી તો સિઝનલ પાક કહેવાય કેમકે ઉનાળામાં જ ખાસ કરીને તેનો પાકમાં વળ છે બીજું તો આપણે જોઈએ તો હુ બીજા સમયે જેમ કે આપણે અનાજ છે અનાજમાં ઘઉં છે ડાંગર છે એ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના પાક રોપુ જેથી કરીને બીજા બીજા સમયે પણ મને ખેડ ખાદી ના રહેને અને કોઈ પણ પ્રકાર ણુ નુકસાન ન થાઈ જેથી કરીને વધારે ને વધારે મને પૈસા મળી શકે અને વધારેને વધારે માને ફાયદો ઉઠાવી શકું
હા એ તો સાચી વાત છે કારણ કે અમે પણ ખેતી સિઝન પ્રમાણે કર્યે કારણ કે અમે ડાંગર ની પણ ખેતી કરીએ છે અને તેમાં પણ અમને સારું એવું અમને લાભ પ્રાપ્ત છે કારણ કે અમે અમુક જેટલી અમુક જેટલું ડાંગર રાખીએ છીએ પોતાની પાસે ઘર વાને અમુક અમે વેચી દઈએ અને તેનાથી અમને ખુબ સારી એમને આવક પ્રાપ્ત થાય છે તો તમે શું કરો તમે ખેતી એટલે કે પણ તમે રો તે વેચતા હશે જ ને
હા હું પણ અહીિયાં સામે જ વેચું છું જેમ કે અમારે ખાસ એવો મોટો પાક થતો નથી કેરીનો જ વધારે કોથળી પહેરાવીને અથવા વધારે ખર્ચો નાખીને કેરી પર જ ખાસ ભાર મૂકવા આવે છે બીજા પાકમાં તો જેમ કે શાકભાજીઓ ભીંડા ટામેટા એવ બધા કરવામાં આવે સામે જ હઠવાડાને એવું ભરાય છે તેમાં વેચી દેવામાં આવે છે જેથી કરીને અમને ડાયરેક્ટ એના પૈસા મળી જાય છે અને અથવા તો અમે કોઈ શાકભાજી માર્કેટમાં એવું બધું વેચીએ તો વચમાં બીજ કોઈ વ થી તેના અડધા પૈસા લઈ લે અથવા દલાલી તરીકે પૈસા લઈ લે એના કરતા હું એવું માનું છું કે આ અટવાડામાં જઈને દરેક કસ્ટમર સાથે જ તેને માલ વેચીને આપણે પૈસા કમાવે તે સારું બાંધવાને છે આના વિશે તમારે શું કહેવું છે
હા એ તો સાચી વાત છે તમે જે કીધું કે વડે ઘણા બધા જગ્યા હઠવાડઓ ચાલુ થઈ ગયા છે જેમ કે નાના બજારો જેમ કે ત્યાં બધા પોટન શાકભાજી કે અન્ય કોઈ પણ વસ્તુ લાવીને વેચે છે ત્યાં એમને સારો એવો ભાવ પણ મળે છે અને તેો સારો એવો લાભ મળે છે પરંતુ આમ આપડે જો કેરી કેરી આપણે પ બી આપડે એવા અમુક વેપારીઓને એટલે એ લોકો શું ભાવ આપતા છે કે સારો ભાવ છે કે ખરાબ ભાવ તે આપણે જોઈને લોકોને આપવું જોઈએ એમ તેમમ કે પછી આ સારું ભાવ છેમ કે આપી દેવ એવ જોઈએ નહી કારણ કે માર્કેટમાં ઘણા બધા વેપારીઓ છે તેમના પાસે બધી જગ્યા આપણે ભાવ કડાવવો જોઈએ અને ક્યાં સારો છે તે પ્રમાણે આપણે આપણ આપની કેરી છે તે આપણે એ લોકોને આપી જોઈએ અને આપણને પણ સારો લાભ થાય છે તે માટે આપણે આવું બધું સમજી વિચારીને ભાવને જોઈનેને આપે કોઈ પણ આપણે ખેતી કરી લે તે વસ્તુ આપવું જોઈએ અને તે આપણા માટે ખુબ લાભદાય બને છે કારણ કે આપણેે જો ભાવ નીચા હોયને આપણે આપી દઈએ તો આપણને નુકસાન તો થવાનું જ છે ને બરાબર ને
સાચું કોઈ ભાવ જોઈ તો આપણે માલનું વેચાણ કરવું જોઈએ કારણ કે કોઈ બીજાને ભાવ વધારે આપતા હોયને આપણે કોઈ બીજ બીજી જગ્યાએ જો વતું વેચી નાખે પછી આપ આગળ જતા આપણને નુકસાન થાય છે અને આપણનેાય છે જે કરીને માલના કિંમતની જાણકારી પહેલા મેળવવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણને સારામાં સારો ભાવ મળી શકે અને વસ્તુ આપણે સારી રીતે વેચી શકાય અને હું તો ખાસ કરીને અહિયા અમારે અહીં એક દુકાન જ રાખેલી છે જેમાં કરીને હું તે જ દુકાનમાં કેરી વેચું છે કારણ કે હું પહેલાથી જ મારા દાદા અને મારા પપ્પા પણ ત્યાંજ કેરી વેચતા છે અને તે અમને બજાર ભાવથી સારો જ ભાવ આવે છે અને તે પરિવારના મિત્ર જેવા છે તં જ હું માલ વેચું છ અને તેમને કેરી પૂરી પાડું છું તે લોકો તે આ માલ મુંબઈ છે તો બીજ કોઈ મોટા શહેરી વિસ્તારોમાં માલ વેચે છે તેથી તેમને પણ ફાયદો થાય છે અને અમને પણ ફાયદો થાય છે આના વિશે તમારે શું કેવું છે
હા તમે જે કીધુ તમે આ શહેરી વિસ્તારોમાં આવો માલ પહોચાડો છો ને તમને સારો લાભ પ્રાપ્ત થાય છે એ તો બરાબર જ છે હા ખેતી માટે એવું કરવું ખુબ જરૂરી છે કારણ કે આપણને લાભ સાય એ માટે કરવો જોઈએ કારણ કે આપણા ઘર વાળા કે આપણા કોઈ પણ એટલે આપના ઘર વાળા લોકો માટે જ કમાય છે અનેને એ લોકો માટે જ આપણે વિચારવું જોઈએ જેથી કરીને આપને સારો લાભ પ્રાપત થાઈ એમને બધી જરૂિયાતો આપણે પૂરી કરી શકીએ તમારા ઘરમાં કેવું છે તમે પહેલાથી આ ખેતી કરતા આવો છ કે પછી હમ સ્ટાર્ટ કરલો છે
ખેતી ની વાત કરી મારા દાદા પણ ખેતી કરતા મારા પપ્પા ખેતી કરે છે અને હું પણ નાનપણથી જ પપ્પા સાથે ને હ દાદા સાથે ખેતી કરવા જતો એટલે મને પણ ખેતીમાં રસ લાગી ગયો છે અને અમારો તો દા દાદા લોકો પણ બધા જ ખેતી કરતા એટલે વિરાસત જેવી છે તેથી કરીને અમે બધા જ ખેતી કરીએ છીએ આજુબાજુના પરિવાર પણ બધા ખેતી પર જ નિર્ભર છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ તો એકબીજાને સાચવી લેવામાં આવે છે અને મુ નુ નિરાકરણ કરવામાં આવે છે તેથી અમને ઘણા બધા એવા ફાયદા થાય છે અને કોઈ પણ પ્રકારનું શાકભાજી જોઈતી હોય તે અમે તો ખાવા માટેની શાકભાજી પણ જાતે જ રોપીને પોતાના ખાવા માટે રાખી છે અને બાકી બાજીને વેચી નાખી છી અને જે શાકભાજી અમારી નહીં હોય તો આજુબાજુના અમારા જે પરિવારમાં અથવા ફડિયામાં છે તે લોકો પણ વધારે શાકભાજી નું ખેતી કરે છે જેથી અમારા ખેતીનું બધું જ સામાન મળી જ રહે છે અને બહાર રેવું જોબ લેવા જવા પડતું નથી અને અમને એથી ઘણા બધા ફાયદા થાય છે અને અમને એ પૈસા પણ આપી દે છે કારણ કે ખેતી પૈસાના કારણે ઘણા બધા સંબંધો બગડી જાય છે અને સંબંધો સાચવવા ખૂબ જ જરૂરી છે
હા એતો જરૂરી છે કારણ કે સબંધ અને સંબંધ અને વ્યવહાર તો ખુબ સારી રીતે સાચવો જોઈએ અને એ ખુબ આગળ આપણને લા પેલું આપણને એટલું બધું સારું કરાવે છે જેથી કરીને બધા સાથે વ્યવહાર રાખવા અને સંબંધ રાખવા ખુબ સારું કેહેવાય છે તમે જે કીધું તમારા ગામના લોકો બધા ખેતી કરે છેમ ઘણા મોટા ભાગના પણ તેમને પાણીની સુવિધા મળી જાય છે કે પછી અમારા ગામમાં તો એટલી બધી પાણીની સુવિધા નથી એટલે અમુ અમુક અમુક ગામના લોકો પરિવાર જ કરે છે તમારા ગામમાં બધા પાણીની સુવિધા છે
હા અમારે અહિયાં પાણીની ખાસી સુવિધા છે કારણ કે અમારા ગામમાંથી જ એક નહેર જાય છે તે ખૂબ મોટી છે તેમાંથી મોટર દ્વારા પાણી લઈ જેવા આવે છે અને કોઈ બીજી કેમ નહેર થી થોડી દૂરની વિસ્તાર બી હોય તેમાં પણ મોટર દ્વારા જમીન ના અંદર પાણીનો સોર્સ મળી જાય છે છે અને તેનાથી આપણને પાણી મળ છે એટલ પાણીને કોઈ પણ પ્રકારની કમી નથી પડતી પણ કોઈ વખત જો આપણે જેમ કે જોઈ કે ખાતરની એવું બધું નાખવું પડ છે ખાજર નીકવા માટે શહેરી વિસ્તારમાં જવા પડે છે અને ત્યાં લોકો ભાવ પણ વધારે લે છે એટલે ખાસ કરીને અમે ખાતર બી છાણીયુ ખાતર ની દેશી ખાતર જવા પડે જેથી કરીને અમે પોષક તત્વ વૃક્ષોને એટલે કે પાકોને મળી રહે અને અમને જમીનને નુકસાન પણ થાય અને થાયને અને અમને ફાયદો પણ થાય અને અમારી પૈસાની બજત પણ થાય આ બધું અમે કરી રહ્યા છીએ અને બીજી બધી સેવા સગવડ તો સરકાર દ્વારા હવે મળી જ રહી છે જેથી કરીને પ્રોપર પ્રકારની પરેશાની આવતી નથી અને નવો નવો પાક અમને રોપવા મજા પર આવે છે અને અમને ખાસ સારા પૈસા પણ મળી રહે છે આના વિશે તમારે શું કેવું છે?
હા હા એ તો બરાબર જ છે કારણ કે સરકાર પણ આપણને ખેતીમાં ઘણી બધી સહાય આપે છે તે આપે લેવી ખૂબ જરૂરી છે કે સારું તમે મને ખેતીમાં બધી વાતચીત કરી હું ઘણી રી સારી રીતે સમજી ગયો છે જેથી કરીને તમારો ખૂબ આભાર.